નમસ્તે છો?
નમસ્તે. મજામા.
અહ હ તો
હા.
એટલે રોગ મત
એટલે માણસો
હા, હા. તો હજુ તમારા પરિવાર માંથી કોઈને આવો રોગ થયેલો છે? હા. તો મને જરાક જણાવશો કે, તમારા દાદા ને કયો રોગ થયેલો છે?
મારા દાદાને થાઇરોઇડ અને બીપી બો વધી જાય છે.
એવું છે. તો મને જરાક એવું સમજાવતો કે, શાના કારણે થયું હતું. મતલબ કે, અત્યારના જનરેશનમાં લોકો જે છે, તે બીમાર બો પડી રહ્યા છે, તેમને વિવિધ પ્રકારના રોગો બ થઈ જાય છે. તો એના માટે કઈ આપડે સુધ જો લાવ શકીએ મતલબ ઘરેલું ઈલાજ છે, કાતો ઘરે બનાવેલો કોઈ ઈલાજ છે, એવું કઈ કરી શકીએ આપડે તો તમે જરાક મને સમજાવશો, તો જો મારા પરિવારમાં તો કેવું છે કે, અત્યાર અરે અમારા પરિવારમાં કોઈ ખાસ બીમાર તો છે નઈ, કારણકે અમારા ઘરમાં જે છે લોકો ઘરેલું ઈલાજ ન ઉપયોગ કરે છે, એના માટે અમારા ઘરમાં બહ કોઈ ખાસ બીમાર પડતું નઈ. એટલા માટે મારા ઘરમાં શું છે, કે તુલસી નો ઉકાળો બનાવે એવું બધું વિવિધ પ્રકારનું કરે છે. તો એવું તમારા ઘરમાં થાય છે?
એવું અમારા ઘરમાં આયુર્વેદિક દવા આવે ને એનો ઉપયોગ કરીએ છે, અમે.
એવું છે. તો તમે તમારા દાદાને આપો છો, કે આખા પરિવાર સહિત?
અ અમે દાદાને જ આપીએ છીએ અત્તાર તો, પણ બીમાર પડે એટલે બધાને આપીએ.
એવું છે. તો બી શું છે, કે અમારા ગામમાં જે છે, અત્યારે સ્વચ્છતા બહુ જડવાતી નહીં, અને ગ્રામ પંચાયત તરફથી નહીં ગામના રોડ સાફ થતા, ગામના રોડ રસ્તા ખૂબ જ ગંદા છે. અને ગામમાં જે ક ને બધું હોય છે, એના કારણે અત્તારે જે છે, તે અમારા ગામમાં રોગચાળો બહુ થઈ રહ્યો છે. શું તમારા ગામમાં છે આવું? એવું છે. તો મતલબ તમારા ગામમાં કદી આવું બન્યું હોય. અથવા તો આવું થ હોયું હોય તો મને જરાક જણાવશો.
એટલે પેલા કટરનો બઉ એ હતો પણ અમે પંચાયત વાળાને કીધું કે અવડે કટરનું પાણી બો બહાર નીકળે છે, તો પંચાયત વાળા એ કરી આપીયુ તું.
એવું છે, તો શું છે, અમે બી પંચાયતમાં તો કમ્પ્લેન કરેલી છે. પરંતુ શું છે કે અજુ કોઈ પણ પ્રકારના એક્શન અમારા પર લેવાયા નથી. એટલા માટે શું છે, કે ફરીથી અમે કમ્પ્લેન કરવાનું વિચાર્યુ છે. કારણ કે કે ગટરના કારણે રોગચાળો જે છે તે ખૂબ જ નીકળી પડે છે. અને લોકોને નાના છોક કરા અને જે બુઝ બુજુર્ગ લોકો હોય છે ને, એ લોકોને આ રોગ ચાળો ખૂબ જ નડે છે. અને એ લોકો ખુબજ બીમાર પડે છે. એટલા માટે ગ્રામ પંચાયતમાં ફરી કમ્પ્લેન કરવા જેવી છે. એટલે મેં તો એટલા માટે ફોન કર્યો હતો કે ખાલી તમારા પરિવારમાં કેવું છે અને તમારે સંબંધોમાં અને કેવું છે. અને તમારા ગામમાં ર રસ્તા. તાની સ્વચ્છતા બાબતમાં ફોન કર્યો હતો, તો બીજું તમે શું જણવા માંગશો, મતલબ તમારા દાદા અત્યારે બીમારે છે, તો તમે અત્યારે તેમને કેવા પ્રકારનો ખોરાક આપો છો, જરાક જણાવશો?
એટલે અમે અત્યારે મોરી ખીચડી અને છાસ એ બેજ વસ્તુ આપીએ છીએ.
એવુ અહ હા. તો એવું મતલબ જો, અત્યારે તો તમારા દાદા ને એ બીમાર છે, એટલા માટે તમે એમને આવું ખાવાનું આપો છો. પરંતુ તમે તમારા માટે કેવું ખાવાનું બનાવશો, જરાક બતાવશો?
એટલે અમાર માટે તો સાદું ઉાર પાાકરોટી અ
એવું છે, તો મતલબ તમે ખેતી કરો છો, કે પછી આમ કંપનીમાં જોબ કેવું કઈ કરો છો?
ના મે જોબ કેવું કછું ના કરતા.
એટલે તમારે ખેતી છે, એવું?
હમ્મ ખેતી છે, અમારે.
તો, અત્યારે તમારે ખેતીમાં શું શું પાકે છે?
એટલે અમારે ત્યાર ખેતીમાં નિમુડા પાકે છે બે વસ્તુ આપે છે.
એવું છે. તો તમે સીઝનમાં આમ કેટલા પાક લઈ શકો? ત્રણ થી ચાર લઈ શકો?
ત્રન થી ચારને વધાર હોય એટલે છ થી સાત.
એવું છે. તો મતલબ શાકભાજી લઈ શકો કે પછી કઈ કઠોળ બઠર લઈ શકો?
ના કટોળ તે જ પેરી લઈએ.